હા બોલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
મજામાં શું કરો છો
કઈ નઈ તમે શું કરો છો
કઈ બી બેસેલા છે હ આજે આપણે વરસાદ વિશે માહિતી આપવામાં પાછું
હા બોલો
વરસાત આપડે જીવનનું સૌથી મોટું પ્રાકૃતિક તેન છે. વરસાદ એટલે આપણા જીવન જીવ જંતુઓનો પાણી જીવાનો આધાર વન વૃક્ષ નો બધું જ છે વરસાદ એટલે પીવાનું પાણી વરસાદ જૂન થી સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિના સુધી થાય છે આપડે શું કેવાવા માંગો છો
હા તમે કીધું ખુબ જ સરસ કીધું છે ચોમાસું એ વર્ષનો સૌ થી મહત્વ અને આંદર્ તુ છે. ચોમાસુ વર્ષાઋતુ પણ કેહેવામાં આવે છે વરસાદ આવે તે પેલા વીજળીના ચમકારા અને વાદળો ઘરઘર જોવા મળે છે. જે તમને ખબર હશે જયારે વરસાદ આવવાના હશે ને ત્યારે આકાશમાં છે ને આપડને કાળા વાદળ જોવા મળશે વીજળી ચમકતા જેવા આપણને જોવા મળશે ધરતી પર વરસાદ પડતા જ ભીની માટીની સુગંધ ચારે તરફ ફેલાઈ જાય છે તમને ખબર છે જયારે આજુબાજુમાં વરસાદ પડે છે તો ત્યારે આજુબાજુમાં માટી હોય છે ને તેમને જે ભીણઈ જશે તેમની સુગંધ તમે જોઈ શશે કેટલી મસ્ત સુગંધ એમની આવે છે. ચોમાસા માં સુખાઈ ગેલી નદીઓ તરાાવો અને ડેમ ફરીથી પાણી ભરાઈ જાય છે તમને ખબર જયારે વધુ વરસાદ પડે છે ને ત્યારે નદી તળાવમાં પાણી ભરાઈ જાય છે વરસાદ આવવાની સાથે જો ર શું અને છોર પણ નવા પાંદરા ફૂટે છે તમને ખબર છે જ્યારે સુખાઈ જાય છે તો એમના વરસાદ પડે છે ને તા એમમાં નવા પાંદડા ઉગી જાય છે પાન નવા આવી જાય છે ચોમાસામાં ધરતી જાને લીલી સારી પહેરી હોય તેવી સુંદર લાગે છે તમને ખબર હશે જ્યા વરસાદ પડે છે ત બાજુ ઘાસ ને એવું બધું છે ને લીલા જેવા ઘાસ થઈ જાય છે ચારે બાજુ તમે શું કેવા માંગશો
વરસાદને દરેક બંધુ આસા અને નવા જીવનો સંદેશ લાવે છે જયારે વરસાદ પડે છે ત્યાં સયળા ના ફૂલ ખલે છે બસ શીખવે છે કે સમય આવે દરેક સુઓ ક ધરતી પણ લીલી થઈ જાય છે. વરસાદની રીમઝીમમાં કુદરતી સૌથી સુંદર સંગીત સગડાવે છે જીવનમાં વરસાદ જેવો બનો જ્યાં જ્યાં જોઈ ત્યાં તાજી અને આનંદ ફેલાવે છે વરસાદની બંધો યાદ આપવે છે કે મુશ્કેલી પછી પણ નવી શરૂઆત શકાય છે વરસાદ એ કુદરતની સૌથી સુંદર ભેટ છે વરસાદ આવે ત્યારે ધરતી હસે છે અને મન ખુશી થી ઝૂમી ઉઠે છે વરસાદ સાચું સૌંદર્ય તેમજ આપણાના હૃદય વસે છે જો તમને બાળક માટે સરળ સુચાર બાળ કેટલા ખુશ થાય છે વરસાદ વરસાદ આવે ત્યારે હમ
જારે છમ છમ છમછમ નાચે છે વરસાદ માં ભેગે છે કેટલું સારું લાગે
હમ તમે શું કશો.
હા તમે કીધું બહુજ મજા આવે છે વરસાદમાં તમને ખબર છે વરસાદ માં દેરકાય લોકો ડ્રાઉન ડ્રાઉન કરે છે મોર છે ને કરીને નાચે છે ખેડૂત માટે ચોમાસુ ખુબ જ મહત્વનું છે. કારણ કે આ ઋતુમાં ખેતીનો વધારે થાય છે તમને ખબર છે જયારે ખેડૂત લોકો આ સમયમાં બહુ ખાસ કરીને બાજરીના ડાંગર મગફળી જેવા પાકની વાવન કરે છે પ ચોમાસામાં સુંદર પીછા ફેલાવીને મોર કા કરીને નાચે છે આકાશમાં મેગથનુશ જેવા મડેછે છે બાળકો વરસાદમાં નાવા અને કાગળની હોરી બનાવીને પાણીમાં તરતી મૂકે મૂકવામાં મજા આવે છે તમને ખબર છે વરસાદમાં બાળુક લોકો બહુ નાહી છે. ને તમને ખબર છે વરસાદમાં નવું નવું વસ્તુ ગરમ ગરમ ખાવાની કેટલી મજા આવે છે. ભજીયા ચા પોવા જેવું વસ્તુ ખાવાની ખુબ જ મજા આવે છે. ખેડૂત લોકો પણ ખુબ જ મદદરૂપ કરે છે અને જયારે વધુ વરસાદ પરે છે તો ત્યારે નુકસાન પણ બહુ થાય છે તમને ખબર છે ચારે વસ્તુમાં પાણી ભરાઈ જાય ખેતી લોકોમાં કેટલું નુકસાન થાય ખેતી ધોવાઈ જાય છે કેટલું નુકસાન થાય છે હા વરસાદ પડવું પણ જરૂરી છે અને વધુ પડવાથી પણ નુકસાન થાય છે તમે શું કેવા માંગશો
હ સ દધન થન શહેર ન શહેર દ દાય જાય છે ગામડા પર પીટલા પાણી છે. થાય છે કોઈનું ઘર ડૂબી જાય છે કોઈ ન ફેર ડૂબી જાય છે. ખેતમાં જ જે અનાજ હોય છે તે પણ જાય છે અનાજ ફસલ ખરાબ જાય છે.
કેટલા ભારે વરસાદ પડવા કેટલું હિસ્સા થાય છે જારે કુદરત ની માં થાય છે એમ ત્યારે બધા એમ તેમ થાય જાય છે. વરદાન છે, પણ કદા કદાપી પણ પણ બની જાય છે, કુદરત નું
વરસાદમાં ચાાય અને પપોડા ખાવાવામાં કેટલી મજા આવે છે. બેહીને ચ એ આજે વરસાદમાં આપડે રેનકોટ છત્રી
હ પહેરીને ઘરથી બહાર નીકળીયએ છીએ જ્યારે આપ આપણે કઈ નઈ લઈ જાય છીએ, ત્યારે વરસાદ પડી જાય ત્યારે આપડે બધું ભીગી, થાય છે, આપડે જુકામ શરદી મલેરી મલેરિયા વગેરે વગેરે બીમારીઓ લાગવાની, પણ હ બો
થઈ જાય છે, આપડે વરસાદ પછી બહુ વાંચીને રહેવું જોઈએ. વરસાદમાં પણ બીમારિયા થડે છે, તમે શું કેવા માંગો છો?
હા, તમે કીધું ખુબજ સજેસ્ટ કીધું તમે કીધું કે હા કે વરસાદમાં બધા ખુબ જ માનદા પડે છે, કેમ કે તેમાં ડેન્ગુ મચ્છર આવે છે. પછી આપડણે બહર જાય છે તો આપડે ભીનાઈ જાય છે, ઠંડો વરસાદ પડે છે તેના લીધે આપડા મા ઉપર આવે તો તાવ સરદી, ખાંસી, ઉધરસ, એવું પણ આપણાને બીમારી થાય શકે છે, વરસાદના ચોમાસાના લીધે આપડી બાઈક પણ સ્લીપ થાઈ જાય છે, તેના લીધે પણ એક્સિડન્ટ બહુ ખૂબ જ થાય છે. તેના લીધે પણ આપણાને ખુબ જ નુકસાન થાય છે. વરસાદ ના લીધે હા તમે કીધું છત્રી રેનકોટ હા એવું બધું પહેરીને બધા જાય છે, પણ પેલા જમાનામાં ગામડામાં તો બધા લોકો જયારે છત્રી રેન્કોટની હતા, તો તમને ખબર હશે ખબર થેલીનું આપડે રેન્કોટ બનાવે છે ઠેલી થી ઉરીને જાય છે, બધા આ જમાના માં હવે છતીને રેન્કોટ ને બધું આવ્યું છે, ને હા તમે કીધું ગરમ ગરમ વસ્તુ ખાવાની પણ ખુબ જ મજા આવે છે, ચોમાસામાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, કે બાળકો લોકોને બહાર ના મોકલાવા જોઈએ, કેમ કે એ લોકો પણ જલ્દી બીમાર થઈ જાય છે, એમને પણ જલ્દી ઠંડક લાગી જાય છે કેમકે એ લોકો નાજુક હોય છે, ને એના લીધે વરસાદ પડવું પણ ખુબ જ જરૂરી છે, કેમ કે ખેડૂત માટે લોકો કપડા ને ખોરાક નું પૂરું વારે છે, જેમ કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જેવા આપણાને ખુબ જ જરૂરી હોય છે, તેના લીધે આપણામાં પાક વાવે છે તો આપણેે એમનો ખોરાક પણ આપણે રાખી કી મૂકી છે, તમે શું કેવા માંગશો?
વર્ષા વરસાદ હતી અરે મન બનેને હરિયાળી હરિયાળુ બનાવે છે, વરસાદની દરેક આસા અને નવી શરૂઆત લાવે વરસાદ રીમઝીમ કુદરતી સુંદર સંગીત છે, વરસાદ પ સુકી ધરતી પણ લીલી મને જાય છે, વરસાદ આવે ત્યારે ધરતી હશે અને
બધું જગ્યા હરિયાળી દેખાય છે, જ્યાં જોઈએ ત્યાં ત્યાં આપણે પાણી જોવા મળે છે. કોઈ કોઈ પાણીમાં છમછમ કરતું જ રહે છે, બાળક બાળક બધા ન્યાય નાયાય છે. અ છ છ તે ચાયને ચાયને જયારે પાણી રીમ છઝીમ ઝીમ ઝીમ કરીને વર્સેે છે ત્યારે આપડે હા આગળ કરીને આમ તેમ કરી હ છે કેટલું સારું લાગે મન એક મન શાંતિ થાય જાય છે હ હ હમ બધા બાળક કાગશ્રી ના બનાવીને પાણીમાં ચગાવે છે બસ
તમે
હા તમે કીધું ખુબ જ સરસ કીધું કે વરસાદ માં બધા લોકો બાર લોકો નાઈ છે અને છમછમ કરે છે તમે મને કીધું તે મને ખુબ જ ગમ્યું મેં પણ તમને એના માટે બે લાઈન કેવા માંગુ છું કે વરસાદ શરૂ થતા ખેડૂતો જે ના રેડી થઈ જાય છે અને તેઓ ખેતી ખેડે છે તમે કીધું ખુબ જ સરસ કીધું એના માટે થેન્ક યુ
થમક